મજામાં, તમે કેમ છો?
બસ બસ મજામાં, આતો ટીવી સિરિયલ પર બેઠેલી હતી બપોરે તો ટીવીમાં ગુજ ઈ ટીવી ગુજરાતીમાં મેં જોયું કે ગુજરાતી વાનગીઓ એટલે તરતજ મને છે ને તો તમારી યાદ આવી ગઈ, કે આપડે ન ન હતા ત્યારે બધા સાથે મળીને વેકેશન કેવું જાત જાતનું ને એ બધું બનાવતા હતા અને પછી પ્રેમ થી ખાતા હતા અને એજ વાનગીઓના અંદર નવું કઈ આપણું એડિશન કરતા અથવા કઈ જુદી રીતે આપેલું હોય એના કરતા જુદી રીતે બનાવતા અને કેટલી મજા કરતા તો ગુજરાતી વાનગીઓ તો આ ખાવામાં પણ મજા આવે અને એનું રિમક્સ કરવાની પણ બહ મજા આવે.
ગુજરાતી વાનગીઓની વાત કરી ને તો એ વાનગીઓ એટલી ટેસ્ટી, એટલી હેલ્ધી હોય છે અને દરેક વાનગી કઈક તહેવાર ની યાદ અપાવતી હોય છે, કઈક પરિવાર ની મીઠી યાદો અપાવતી હોય છે, દરેક વાનગી પાછળ કંઈક ને કઈક આપણને સ્ટોરી જોવા મળતી હોય છે. કે જેમ કે મોહનથાળ, તો જયારે દિવાળી આવતી હોય ત્યારે આપણા ઘરમાં મોહનથાળ બનતો હોય છે, મઠીિયા બનતા હોય છે, એવા દિવાળી નાસ્તા અલગ અલગ બનતા હોય, એટલે ગુજરાતી વાનગીઓનું તો કલેક્શન. સવાર નો નાસ્તો હોય તો ઢોકળા હોય, ઈડલી હોય, ફાફડાા હોય, જલેબી હોય, આ બધી ખાવાની જે મજા છે જે ગુજરાતીઓ સિવાય કહેવાય છે ને કે ગુજરાતીઓનું જમણ ને કાશી નું મરણ, એટલે ગુજરાતીની ખાવાની વાનગીને તો વાત જ કંઈક અલગ છે.
હા, સાચી વાત છે. ગુજરાતીઓ તો જ્યાં જાય ત્યા પહેલા તો પોતાનું ગુજરાતી ખાવાનુંજ શોધે. એવું કેહેવાય છે કે વિશ્વની અંદર ગુજરાતીઓ પોતે જ્યાં પણ ફરવા જાય ને તો પહેલા શું શોધે કે એની આજુબાજુ કોઈ ગુજરાતી હોટલ છે અથવા ગુજરાતી ખાવાનું મળશે, જો અવેલેબલ હોય ને તો જ એ જગ્યા પર પ્લેસ પર એ લોકો ફરવા જતા હોય છે. એવીજ રીતે આપડે જોયું કે ગુજરાતી વાનગીઓ પોતાના તહેવાર થી ફેમસ છે કે દાખલા તરીકે આપડે એમ કહીએ કે ભાઈ નવરાત્રી આવે છે, તો ચાલો છેલ્લા દિવસે દશેરા ના દિવસે આપણે ફાફ ફળા જલેબી ખાવા મળશે. એ પછી દિવાળી આવે છે તો ધુઘરા, મઠિયા, ચોડાફળી, પાપડી અહ મોહનથાળ એ બધું ખાવા મળશે. એ પછી આવે છે જાન્યુઆરીમાં તો ઊંધિયું, જલેબી ને એ બધું એટલે આપણને એમ થાય કે દરેક તહેવાર તમે જેમ કીધું ને એ તહેવાર એ પ્રમાણે એટલું બધું અહ બધી વસ્તુઓનું લઈને આવે છે કે આપડા મોમાં પાણી આવી જાય, કે એ તહેવાર આવે અને આપણે જોને એ વસ્તુ ના ખાઈએ, તો એ તહેવાર અધૂરો રહી જાય છે.
સાચી વાત છે. અને એવીજ રીતે આપડા ઘરે કોઈ મહેમાન આવે, તો આપડે પેલા એ જ હો કે સારામાં સારું શું ગુજરાતી ભોજન જમાડી જેથી આપણા ઘરેથી ખુશ થઈને જાય. અને જેથી કોઈ મહેમાન ના આવવાથી આપડા ઘરના પરિવારના સભ્યોને પણ એ સરસ ભોજન ખાવા મળે, આપણે શીરો બનાઈએ લાપસી બનાઈએ, પૂરણપોળી બનાઈએ, ખાંડવી બનાઈએ, કે ચલો કોઈ ગેસ્ટ આવે છે તો સરસ ગુજરાતી અતિ મસ્ત, જયારે આપડે કોઈને લગ્નમાં જતા હોઈએ છે, લગ્ન તો એન્જોય કરતા જ હોઈએ છે. સૌથી પહેલા આપેડે મેનુમાં શું છે, શું જમવાનું રાખ્યું છે, ફૂલ વડ્યું હોય, મસ્ત રસા વાળું બટ ટાકા નું શાક હોય મોહનતાળ હોય બુન હોય દાળ ભાત હોય એવું સરસ જમવાનું હોય જેથી લગ્નની યાદ ને વધારે મસ્ત મીઠી બનાવી દે તું હવે છે આ ગુજરાતી જમવાનું.
હા સાચી વાત છે. તમે જ્યાં પણ જુઓ ને ત્યાં લગ્નમાં એટલી બધી વેરાઈટીજ હોય છે કે પંજાબી હોય, ચાઇનીઝ હોય, ઇટાલિયન હોય, બધી જ વસ્તુ હોય પણ સાથે જો ગુજરાતી અહ વસ્તુઓ ફેમસ જો એનો કાઉન્ટર નહીં હોય ને તો લોકો બધા એમ જ કે શું બધું રાખે લોકો કઈ મજા આવી ને ખાવામાં પણ મજા ના આવી પણ એ રોટલો રીંગણનો ઓળો ને બાજરાનો રોટલો ને મકાઈ નો રોટલો ને દાલબટી ને સાથે અહ દાળ ભાત હોય સરસ ને એું બધું હોય ને તો લોકો ખાઈને એમ કે કે હા હા જમવાનુંનો તો બહુ સરસ હતો. એટલે ગુજરાતીઓ પોતે ગમે તેલા પૈસા વાળા હોય કે ગમે તે હોય પણ એમને જો ગુજરાતી ખાવાનું ના મળે તો એ લોકો પોતાનું જીવનને અધૂરો એટલે એ દિવસ ને અધુરો માને છે. એટલે સવાર પડે ત્યારથી ડાયનિંગ ટેબલ પર જોઈએ કે હા આજે શું નાસ્તો છે પછી બપોરે આજે શું જમવાનું છે, પછી સાંજે આજે શું નાસ્તો છે, રાતનું એકદમ મસ્ત મજાનું છપ્પન ભોગ જેમ હોય ને એવી રીતે ખાવાનું મળે એવી રીતે ખાતા જ હોય છે. એ લોકો કમાવામાં પણ એટલા એક્સપર્ટ હોય છે, અને ખાવામાં પણ એટલાજ હોય એટલે એટલા એક્સપર્ટ હોય છે.
ગુજરાતીઓને તો કેવું છે, ઘરની બહાર જાય ને એટલે બસ પોતાનો ટેસ્ટ તો જોઈએ એટલે જોઈએ છે. એટલે કોઈ બી ગુજરાતી ઘરની બહાર પ્રવાસ પર જાય કોઈ લાંબી યાત્રા ઉપર જાય તો ઘરથી થેપલા બનાવીને લઈ જાય જોડે આથીરું મરચું હોય, પુરી હોય, ખાખરા હોય, મિક્સ ચવાણું હોય. એટલે ગુજરાતીને ખાવામાં તકલીફ ના પડવી જોઈએ. કે ગુજરાતી ભોજન ખાઈએ તો જ જમવાનો આનંદ આવે હવે તો ઈન્ડિયા બહાર પણ લોકો ગુજરાતી ભોજન પોતાના ઘરેથી બનાવીને લઇ જાય છે, થેપલા ખાખરા બધું સ્ટોરેજ કરીને લઇ જાય છે. સુખી કચોરી સમોસા, કેરી નો રસ જેવું સિઝનેબલ ફૂડ હોય એ બધું જ ગુજરાતી જમવાનું તો દરેક વ્યક્તિને કેવું છે ગમે ત્યાં જઓ પણ ગુજરાતી જમવાનું તો જોઈશે જ. કેમ કે એ જમવાનો સ્વાદ જ એટલો સરસ હોય છે, ને કે જ્યાં જઈને ત્યાં એ જમવા વગર વગર તો આપણું યાત્રા નિષ્ફળ થઈ જાય કોઈ બી જગ્યાએ ફરવા ગયા હોય તો ના ચાલ પેલા થેપલા લે લો ખાવાની મજા નહી આવતા પણ થેપલાશે તો થેપલા ને ચા પીને દિવસ પૂરો થઈ જશે. એટલે નાસ્તામાં તો ગુજરાતી હોય હોય ને હોય જ.
સાચી વાત છે, ગુજરાતીઓ જે ફરવા જાય ને ત્યારે જે સામાન પેક કરતા હોય છે, ને એ એની સાથે સાથે એ લોકો નાસ્તાનો થેલો તો સાથે જ રાખતા જ હોય છે. ભલે એ લોકો ત્યાં હોટલ પર બધું સામાન મૂકીને જાય પણ સાથે જે પર્સ લેતા હોય ને એમાં થોડું ઘણો નાસ્તો તો લઈ જ લેતા હોય છે, ને મેઈન ઓલવેઝ ઓલ ઓવર ગ્રીન એમના થેપલા હથેલું મરચું અથવા તો અથાણું એ વસ્તુ કોઈ પણ ગુજરાતી કોઈ પણ જગ્યાએ ફરવા માટે જાય એની બેગમાં એમની સાથે હોય હોય ને હોય જ અને ન બગડે એવા ખાખરા કે ખાખરા બી કોઈ બી જગ્યાએ તમે ચા લઈ લો એટલે થઈ જાય છે. હવે તો તમને ખબર હશે કે વિદેશમાં પણ આપડા જેટલા ગુજરાતીઓ છે, ને તે ગુજરાતીઓ પોતાના મોલમાં કે સ્ટોલમાં પણ રોટલી રોટલા ભાખરી થેપલા એવું બધું પણ બનાવી બનાવીને વેચતા થઈ ગયા છે, શાક જે તમારે ખાલી ઘરે જઈને બાફ ફીને ખાવાનું જ હોય છે, રેડી ટુ ઈટ જેવું ગુજરાતી બધું સમારેલું તૈયાર હોય મસાલા તૈયાર હોય તમારે જઈને ખાલી બોઇલ વોટર જ નાખીને કરવાનું હોય એટલે ફોરેન કન્ટ્રીમાં પણ ગુજરાતીઓ જે છે, એમને પોતાનો રસ્તો કાઢી લીધો છે કે ભાઈ ખા ગુજરાતી ખાધા વગર ચાલે નહી. અને કેટલુંક એક એક તો મેં એવું જોયું છે, કે અમારા નીચે જે એક બેન છે, જેમનો છોકરો અમેરિકામાં છે, તો કેરીની સિઝન હોય તો અહિયાં થી કેરી એમને ટ્રાન્સપોર્ટ એટલે મોકલાવે છે. પછી ઉબાડય્યું હોય જે અહિયાયા ન ફેમસ છે, તો ઉબાડયું પણ એને ત્યાં મો લાવે છે. ઊંધિું હોય તો ઊંધિું પણ એવું પેકિંગ કરીને મોકલાવે છે, કે ભાઈ એ એમનો છોકરો એ ખાધા વગર રહી ન જાય એમ એટલે એટલા બધા શોખીન છે, કે પેકિંગ એ અહિયાયાથી મોકલવાના કુરિયર ચાર્જ એટલો બધો હોય કે જે વસ્તુની કિંમત ન હોય છતાં પણ એટલું ટેસ્ટ ના માટે એ લોકો ત્યાં મોકલાવતા હોય છે.
હમ્મ, આમ તો પેલા કેવાય તો રોટલા છે, બાજરી ના રોટલા મકેઈ ના રોટલા કે ખેડૂત વર્ગ હોય કે કાતો સાંમાન્ય વર્ગ હોય એ લોકો જ ખાતા હતા. પણ હવે જેમ જેમ લોકો સમજતા થયા છે, કે ગુજરાતી ફૂડ એટલું હેલ્ધી બી છે, નાના થી લઈને મોટા માટે બધા જ માટે શરીર માટે તો બધા જ હવે ઘરે બાજરીના રોટલા મકાઈ ના હવે તું જુવાર નાખો ચોખા ના લોટ નાખો બધા જ જાત જાતના રોટલા પોતે જાતે બનાવીને કલાળા પર શેકીને ખાતા થયા છે, કે કે બધા હવે બહાર ન જમવાથી કંટાળી ગયા છે ને જે બી હોય હેલ્ધી ફૂડ ઘરે બનાઈને જાત જ એનો આનંદ લેવા માંગે છે, કેમ કે બહારનું ફૂડ એટલું બધું હાઈજીનિક હોતું નથી એટલે બધા જ ગુજરાતી ફૂડ ફાસ્ટ ફૂડ ગમે તેટલું હોય પણ ગુજરાતી ફૂડ ઘરે બનાઈને ઘરે ખાતા થઈ ગયા છે, રોટલા જોડે મસ્ત રસ વાળું શાક હોય, રીંગણનો ઓડો હોય, કઢી હોય, ઘી હોય, ગોળ હોય એમ આ બધું જૂની વસ્તુઓ જે એટલી હેલ્ધી છોકરાઓ માટે તે અત્યારની જનરેશન પણ પોતાના બાળકોને આ વસ્તુ તરફ લઈ જઈ રહી છે.
હા સાચી વાત છે, મારા ઘરની બાજુમાં એક નાનું બાળક છે, ને તો એની મમ્મી એને ભૂખ લાગે ને તો શું કરે કે રોટલી અને ભાખરી હોય ને એના પર ઘી ચોપડે ને પછી ઉપર ગોળ મૂકી દે એટલે એ છોકરા ન તો નાનું સ્વીટ જ વસ્તુ જોઈતી હોય એટલે એ ઘી ગોળ ને ગોળ ને રોટલી એટલી સરસ રીતે દે એનો પેટ પણ ભરાઈ જાય ખાવામાં પણ હેલ્ધી અને આપણને જોઈને નવે લાગે કે આટલું નાનું બાળક આટલું સરસ હેલ્ધી ફૂડ ખાય છે, એમ એટલે આપણે જેવી બાળકોને ટેવ પાડીએ ને એવી ટેવ બાળકો ને પડતી હોય છે, એ જ પ્રમાણે બાળકો ટેવાતા હોય છે, ઓલમોસ્ટ તો મેં એવું જોયું છે, કે જે ગુજરાતીઓ છે ને એ એ ગુજરાતીઓ અ બધા જ ભેગા થઈને અ પોતે પોતાના પરિવાર માટે એટલું બધું ફૂડ બનાવે અ સારું ફૂડ બનાવે હેલ્ધી ફૂડ બનાવે કે જેના કારણે પોતાનો પરિવાર પણ સારો અ રહી શકે અને જેનાથી દવાના ખર્ચા પણ ઓછા થાય એટલે એક બાજુ જોવા જઈએ તો એ લોકો એવી બુદ્ધિ પણ વાપરે છે, કે ઘરે હેલ્ધી ફૂડ બનાવવાથી દવાખાના ખર્ચા પણ મટી જાય અને સાથે-સાથે સારું ફૂડ પણ ખાતા હોય છે.
અમે તો બધા પરિવાર મારો તો પરિવાર બહુ મોટો છે, તો અમે લોકો તો કેવું કરી વીકેન્ડમાં હોય કાં તો મંથલીમાં કોઈ રજાઓ ન દિવસ આવતા હોય ત્યારે બધા જ ફેમિલી મેમ્બર્સ ભેગા મળીને સાંજે કઢી રોટલા બનાઈએ, રાત જોડે ઘી ગોળ હોય છાસ હોય ઠંડી. અને બધા ભેગા બેસીને. જમે એની મજા જ કઈક અલગ હોય છે, કે બધા થોડોક ટાઈમ થ કે ચલો આપડે ભેગા ક્યારે થવું છે, કઢી રોટલા નો પ્રોગ્રામ ક્યારે કરવો છે, ચાલો ભાજી ક્યારે બનાવી છે, શિયાળો આવે એટલે ચીલની ભાજી ખાાવ મેથી ની ભાજી ખાવ બધી અલગ-અલગ. ભાજી ક્યારે બનાવી છે, કે બધા ખેતરમાં જઈને અમે આ રીત એટલું સુંદર આયોજન કરીએને કે બધા ભેગા બેસીને ચૂલા પર રાંધીએ અને મસ્ત બધું ગરમ-ગરમ જમીએ.
હા સાચી વાત છે, બાકી આજના બાળકોને આપડે એમ પૂછીયએ ને કે ચીલની ભાજી કઈ ત અંદરજાની ભાજી કઈ લાલછો ની ભાજી કઈ તો એ લોકોને ખબર નથી પડતી, પણ આપડણે એમ કે ને કે ભાઈ આપડે આપડા ફેમિલી સાથે પેલા ખેતરમાં ગયેલા અને આપણે ચીલની ભાજી ને રોટલા ખાધેલા તો એ લોકોને તરત જ યાદ રહી જાય છે, એટલે બાળકોને પણ આવી રીતે ભેગા મળીને જે વસ્તુ નહી ખાતા હોય ને તે વસ્તુ ભેગા મળીને સાથે બેસીને ખાતા પણ થઈ જાય છે અને એનાથી એ લોકોને પ્રોટીન, વિટામીન્સ પણ મળી રહેતું હોય છે એટલે આ એટલું સરસ આયોજન છે, કે બધા જ ગુજરાતીઓ ફેમિલી ભેગા થઈને ગેટ ટુગેધર પણ રાખે છે, અને હેલ્ધી ફૂડ પણ ખાય છે, અને એકબીજાની સાથે વાત ચર્ચા વિચારણા કરીને પોતાનો પ્રોબ્લેમ્સ હોય એ સોલ્વ પણ કરી દે છે, અને મજા પણ કરે છે.
અરે તો લેડીઝ તો એવું જ કરે છે, કીટી પાર્ટી કરીએ ને તો બસ ડબ્બા ઉજાણી કરવાની એટલે બધી લેડીસ પો તના ડબ્બામાં એટલી નવી નવી આઈટમ પાત્રા લઈને આવે, કોઈ ઢોકળા લઈને આવે, કોઈ વગાયેલા ખમણ લઈને આવે, કોઈ મસ્ત ભેડ લઈ ને આવે, એટલે બધાની એટલી નવી-નવી વેરા બધા એટલું બધું વેરિએશન બી કરતા હોય છે, કે જે કે ઇડલી હોય ઇડલી ને વઘારીને ચાઇનીઝ ઇડલી બનાવી દે એટલે છોકરાઓને દેશી ફૂડમાં બી એકદમ નવો ટેસ્ટ આપીને એટલે ડબ્બા ઉજાડીમાં બી બધા લેડીસો ભેગીને આમ ગુજરાતી ફૂડને એટલું ડેકોરે ક લઈને આપણે કલ્પના બી ના કરશે કે આટલું હેલ્ધી ફૂડ આપણું બની શકે એવા વિચારો બી આપણને જોવા મળે ભેગા મળીને કરીએ તો.
હા સાચી વાત છે, તમારી સાથે ગુજરાતી વાનગીઓની એટલી બધી વાત કરીને તો મારા મોડામાં તો પાણી આવી કે ચાલો આવજો હું હવે મારી એક નવી વાનગી બનાવવા જાઉં છું.
આવજો.
દસ ને બત્રીસ મિનિટ વાત
ફટ કેથી કર.